હેલો હલો. હા.
હલો.
હલો, આવ્યો વોઇસ? હા અવે આવ્યો.
હા તું.
પછી કે પછી ઉમા મેડમ જો તો તારું બી કેતા હતાં તને બી કઈ કીધું તું એમને?
શું શેનું?
કે તને બી સારી ઓપોર્ચ્યુનિટી મલે તો તેવું કંઈ
હા હા મને બી કેતા તા કે તને બી કયાંય સારું મળે છે તારે બી વિચારે વિચારવાનું નહીં એ ને તેને
હ બધાને આવું કે તો પછી ત્યાં સપોર્ટમાં કોણ રેહશે?
હા તો કહીએ તું જ નીકળી જાને અમને કે છે એના કરતાં તું નીકળી જા.
મન તો એજ નઈ ખબર પડતી કેમ આવું કે.
અલી એ છે ને રીસેસર બોલ કાઢી દેતા ચારેયને બોલ. કઈ જરૂર વાંધો નહીં કે તમે જતા રો કે. એવું ચારે તો કઈ દીધું. સિનિયર આવા હોય તો જુનિયર બાપડા શું કરે?
ઈ જ તો યાર હવે વધાર છે ચારને કેમ આવું કરે છે?
તો. હું તો હવે કાલથી એવી સ્ટ્રિક્ટ થવાની છું ને.
એ બધાનું બી કામ આવતું હશે તો બધાં કેવી રીતે આપે છે બધા એક સાથે કે
ના ના ના અત્યાર તો નઈ આપતા જો સમજે છે એ લોકો કે હા ચલો કામ છે અને શ્વેતા મેડમ ઉપર કૉલ આવે છે સપોર્ટના તો જયારે હું બી ઝી હોઉ ને તો એ ઉપાડી લે છે. પણ એમનું બી શું એમને તો કઈ વસ્તુ એવી બધી એટલી ખબર પડતી નથી તો. આપણી હેલ્પ કોની આપણી જ લેવાની.
હા પછું આપડે જ જોવું પડે બધું.
આપણે જ જોવું પડે. કરીએ છીએ ધીરે ધીરે ઓન બોર્ડિંગ અને ડી એલ ડી તો હું કરાઈ દઉં છું આ છોકરાઓ જોડે નવાં-નવાં જોડે. બીજા કોલ આવે કોલ તો હા ઓન બોર્ડિંગ પેલી રિયા અને શૈલેષને બી આવડે. અને સના છે એ સના મને તો નઈ ગમતી હારી કુતરી બંગાળ
પ્રિયા તો એવું જ કેતી કે એ નથી કે એ જવાની જ છે કે એ કે એ
જવાનું જ કે છે પણ હવે જોઈએ શું છે એ બંગાળન કવ છું ને આપડે હારી નઈ પેલી એક તો સ્નેહા આઈ હતી ને એક આ તો હ સ્નેહા જેવી જ.
પછી પેલી ભી આઈ તી ને શું નામ હતું હું આઈ ત્યારે આઈ તી.
કોણ?
અરે! ઓલી હું નામ હતું યાદ નહીં હું આઈ ત્યારે એવામાં આઈ તી યાદ છે?
હમ કોણ
નામ
કોના જોડે બેસતી તી?
એ અંદર જ બેસતી હરેશ સર એમના જોડે.
ના ના એ તો ક્યાંક કોઈ જતું રહ્યું ખબર નહીં આયુ તું કે નતું આયુ.
અરે આ એક બે વર્ષ પેલા પેલી હ યાર શું નામ કપડાં બી નથી સરખા પહેરતી પછી એને વોર્નિંગ આપી તી
વિશાખા
હ વિશાખા એ બી બંગાળી જ હતી ને
હા એ બી બંગાળને જ હતી.
તો પછી આ બધી એવી જ હોય.
બંગાળન ને એવી છે, લઈ શું ક ખબર કે મેરી મમ્મી મેરેમમ્મી પપાને તો મુજે ના વો છૂટ દે રખી કે ઓફિસ મે યા જો ભી હો પટા લેને કા લાડકા ભલેહી દસ પાટાઓ ઉષ્મેસે એક આપકો ફાઈનલ કરના હે બી તાર મા બાપ તને આવું શીખવાડે છે. તો કે યહાપે ઓફિસ મે સબ અંકલ આંટી ભરે પડે હૈ એક તો હા અંકલ આંટી હૈ મે કીધું હા તને કોઈ તારા જેવું નઈ મળે અહીંયા જેના ઉપર જેના ઉપર તું લાઈન મારી શકીશ હા હ એવું મેં કીધું પછી, એવું કેહ કે દસ ને મારા ઘર વાળા ત બને બધ ફ્રીડમ આપે છે, ભલે તું દસ ને ડેટ કર એમ ને તેમ પછી એક વાત પધી રિયા નેલ એક્સટેશન કરાયા ને તો
હ
હાય હાય આપકો આપણે મમ્મી પપા બોલતે નહી હૈ એ સબ કરવાને કે લય તો રિયા કેય ઈસમે ક્યાં બોલેગે તો હસ ના કે મેરે મમ્ી પપ્પા તો મુ એસી પરમિશન નહીં દે મેધું વિચારમાં પડીને તું દસને ફરવાની પણ પરમિશન આપી દીધી બટ એક નેલ એક્સટેન્શનની પરમિશન નહી, આપ
તો પછી વાહ
આવાને આવા લોકો છે, આવાને આવાત
હવે મમ્મી પપ્પા પરમિશન આપે કે તું જાતે કરે, કોને ખબર
તો આવાન આવાન ભર્યા છે બોલ
પેલી સ્નેહા બી એવી છે.
તો આ સન્નાને તો ઓળખ્યોને સનાને એટલે સરને ખબર તો પડી જ ગઈ આ બે છોકરી ચાપડીઓ છે કેમ કે શું છે કે તનવી જે છે એ સિલ્વર ઓક માંથી છે અને જે સના છે એ બી સિલ્વરઓક માંથી આવેલી છે, સર તો કે આ બધા સિલ્વરઓક માંથી આયેલા બધા આવાજ હોય છે કે શું કેમ કે આપડે છે ને બધા અહી ફીવ રોકડા થોડા વધારે જ પ
નજીક પબ્લિક ભેગી થઈ જાય છે, હ ઇન્ટરવ્યુમાં મોસ્ટ સિલ્વર વખના જ આવતા હોય.
હા એજ તો એ લોકો જોડે કઈ કામ ધંધો ના હોય ને
હમ એ તો ઉમા મેડમ ભી કેતા જ હતા.
તમારા એનો ફોન આવે છે, ફટાફટ પાંચ મિનિટ મા ખતમ કરવું પડશે
એ તો ઉમા મેડમ ભી કેહેતા હતા પેલી બંને નું કે નવી છોકરીઓ આવેલી છે ને કે આવી બીજ છેને તમારા જીવીતું ના મળે કોઈ કે તમે કેટલું કામ કરો છો ને કે પછી કે તું તો આઈશ ને તો તું તને તો કામ આપી જ દેસ ને કે તું કામ કર્યા વગર તો ઉભી નહી થાય કે
હા. કહી એટલું બધું બી નહી કરે એ લોકો બી સમજશે કે એ બીમાર છે. તો અને કઈ આ બધું પોસ્ટ બોસ્ટ બનાવ તો તો છોડી જ દેજો બસ
એ તો બસ પતી ગયું હવે બંધ થઈ ગયું. એટલે બંધ થઈ ગયું જીવાઈશ ન તો બિલકુલ નઈ.
જી વાઈસ નું માર ને સાછું જી વાઈસ ન કામ કરવું બિલકુલ નહીં ગમતું પેલાે વેદાંત્યા ન અને એના કસ્ટમર એવા લોહી પી જાય છે ને
એ ખબર નહ એના કસ્ટમર તો વિચિત્ર અલગ જ હોય છે. ગ્રુપમાંથી હમણાંથી આવ્યું નહી બહુ એનું લાસ્ટ એક કારસીએસ નું હતું. હ સીએસ કોન બોરિંગ ઓછું થઇ ગયું શું કામ એમનું.
હા.
જીવાઈસ નું કામ ઓછું થઈ ગયું શું.
હા અત્યારે થોડું ઓછું છે. અત્યારે થોડું ઓછું છે મંદુ ચાલી રહ્યું છે.
પેલા ત્રણે જતા રહ્યા ને.
હા નિશાન જતો રહ્યો. બનને તોલો નિશાન- છેને મને- પેલું પેલું થયું હતું ને પ્રિયાનું પ્રિયા તો હવે બોલાવતી નથી એને- ખખડાય હતું એક વાર એટલે તો પછી છે ને ગયો ને એના બીજા દિવસે મને સવાર સવારમાં મેસેજ કર્યો ગુડ મોર્નિંગ મેડમ અ સોરી બટ ત વો ના કલ મેં આપકો કલ જયે વક્ત થોડો બોલ નહિ પાયા થા સ બાત કરનીથી બટ ક્યા હૈ કે વો ઓફિસ મે નહી કર શકતા મેં કીધું ઓકે પછી એવું કીધું કે થેન્કયુ ફોર અ પેલું મેં એના ડેમોને બધા આપ્યા ને બે ત્રણ વાર તોકે થેન્ક યુ હો ડેમો માટે તને સપોર્ટિંગને મને એમ કહ્યું મેં કીધું ઓકે. પછી કે અ તમે કે મને ગમે ત્યારે કે મેસેજ કરી શકો મેં કીધું ઓકે હો બકા હવે હું તમને બ્લોક બ્લોક કરી દીધો બોલ.
બરાબર કર્યું એને તો હાવ વિચિત્ર હતો. સારું આ બધા પેલા ત્રણેને નીકળ્યા કે પછી જાતે ર જા લીધું.
જો પેલું નિશાન તો હવે જવા પેલા બંનેનું છે. ને એને એ બંને રિઝઇન મક- ક દધું હતું- તો એ જ દિવસે સર એને બધા કહી દીધું કે ઇમિડિએટલી આ લોકોને આપી દો એટલે- બીજા દિવસથી એ લોકોને-
એ લોકો નહી આયા- પછી નિશાંત નું બી એવું જ હતું કેમ કે હવે ઓફિસમાં એને છોકરીઓ જોડે બાપરીઓ જોડે વાત- કરવા ના મળે પછી એ થતો તેમ તો થોડુંક- એટલે પછી એને બી જાતે જ આઈ થિક ડિઝઇન મોકલ્યું છે. એ જાતે જ જતળો હમ-
પેલી બની ને બેસુ નાખાયું કામમાં હવે-
એ ના લી કે બહ કે અહયા- કાવ્યા તો જવાની જ હતી એ હાથે હાથે ગોપી- તો કે નહી કે મજા આવતી કે અહં કે શું કે કરવાનું ને એમ નહી મજા આવતી
હમ-
જો ને કેટલા બધા આ્યા હતા પછી આસ્થાનું કાલે પરમજીત સર કે આસ્થાનું- તો કે આસ્થાનું કે પ્રિયા મેડમનું પણ પ્રિયા હાચુમાં ગોડી છે. કે આસ્થા મેડમ આસ્થામાં ને કે મંજતમાં કે પ્રિયાનો કે હાથ હતો જ ને- મે કીધું મંજીત અને આસ્થામાં કીધું કે હા કે મંજીત અને પ્રિયાનું અને આસ્થાનું ત્રણેયની વાત થતી હતી. કીધું મને ખબર છે ત્યાં સુધી આસ્થા એને ચેટમાં વાતો કરતી કે મને સેલેરી નથી મળતી ને એમ તેમને એ ચલો વાત કરતી હતી મનજીત નો બીધું મનજીત ક્યાં આવ્યો વચ્ચે તો પછી સર કીધું કે આ કે ખોટું કર્યું કે એ છોકરી કે હું કે કેટલી રાખ તી એને તો એને પછી આવી રીતે કરવાની શું જરૂર મે કીધું પ્રિયા ને મે ચલો પણ પછી સારે એવું કઈ કીધું કે વાંધો નહી. કે છોકરીએ એટલું બધું કંઈ કર્યું નથી પણ બસ વચ્ચે રહીતી એ રહી. હમ્મ
મનજીત ના આસ્થાની વાત થતી હતી પણ હવે પ્રિયા નું ખબર નહિ.
હા પ્રિયાનું ખબર નહી આપણને બી મે એકદમ મેં કીધું હા તો કે મજ તે કે હા તો હા તો કે મંજી તે કે એવું કહી દીધું તું કે તમને મીડિયા બોલાવી દઈશ કે તો કે મેં તો કઢાવી દીધું જ્યાં રતો હતો ને એનાથી કઢાવ દીધો મેં તો
હમ્મ.
બહુ જબરા જબરા મંજિત અને આસ્થાની એટલે એકદમ પેલું એકદમ થઈ ગયું તું બંને એક થઈ ગયા તા એ ટાઈમે તો કે મને સેલેરી દે હા એ લોકો ગભરાઈ ગયા હતા કે અમને સેલે તે નહી આપે તો એમને એમને મીડિયા ની કતા પેલી પેલી એ રિઝઇન મૂક્યુ એટલે પેલી એ બી એવું કઈક લખ્યું હતુ કે પાર્શલિટી છે, અહિયાં સ્પેશયલી નામ એ બધાના નામ લખ્યા હતા હરેશ્વરનુ નામ લખ્યું હતુ આસ્થા હા
કે હું જઈશ ને તો કે આ બધાના નામને આ રીતે આ બધું લખીને જ જઈશ કે
હા હા બ તુ લખી ને ગઈ હતીસ ને શું ફરક પડે લખે ગું હતુ તુ
કઈ નઈ તમને તો ખબર છે કે કોણ કેવું છે.
તમ
લસાને બી ખબર પડી ગઈ આ પ્રિયા નું નાસ્તાનું આ રીતે હત, એ કેવી રતે મના કોકે દૂર
હ રસ સરર કે કેવાવાળાં બીજું શું
હા સારું તો ચલ હા
સારું લે ચલ બાય બાય ટેક કેર હા બાય